હા લાગ્યું તો ખરું
હા હા લાગ્યો લાગ્યો ના મને છે ને ખ્યાલ નથી આવ્યા ફર્સ્ટ ટાઈમ છે ને એટલે હ કઈ એવો રૂલ્સ નથી ને એટલે પૂછી લઉં
હા એમ છે પણ ખબર નહી કેમ એ લોકો શું કેવી રીતે કાઉન્ટ કરે છે ખબર નહી એવું હશે ને તો નીચે લખેલું આવે છે કે આને નથી કરવાનું હવે બરાબર ને તો જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી કરવાનું એમ
ઓકે ઓકે બરાબર છે હા હા તો તો સારું
બરાબર બીજું બોલો રાત્રે શું બનાવશો તમે જમવામાં
રાત્રે બસ જો આજે અત્યારે રાત્રે મારે છે સિંગોનુંું શાક સિંગ આપણે સરગવાની સીંગ આવે ને એનું
હા હા બરાબર બરાબર
ચણાનોો લોટ ને નાખી ને એ બનાવીશ પણ ઈ અમે મને ને મારા પતિ દેવ એને ભાવે છે બાકી છોકરાઓ નથી ખાતા એના માટે કઈક બીજું મેનુ બનાવવું પડશે
હા બરાબર બરાબર
છોકરાઓને જે જમવું હોય ને તો એને પછી વળી પરઠા ચીઝ વાળા પરાઠાને એવું કઈ કે થેપલા છે કે એવું જે ખાવું હોય એને બનાવી દેસુ એટલે સાંજે ઘણી વાર એવું થાય કે આપણને દેશી બધું ભાવે પણ છોકરાને નથી ભાવતા
નથી ભાવતું એજ ને તો ઠેપલા તમે એટલે જ્યારે પણ બનાવો તો ફ્રેશ જ બનાવ છો કે પછી બે ત્રણ દિવસના બનાવી રાખો
ના ના ના હું ફ્રેશ જ બનાવું છું જયારે ખાવા હોય ને ત્યારે પછી સાંજે આપડણે બનાવ્યા હોય તો બીજે દિવસે સવારે પાછ બ્રેકફાસ્ટમાં હાલે એ જ તેમના વહેતા હોય તો બાકી તો બનાવુંપેશન રખા હોય ત્યારે જ બનાવું
હા હા તો તમે એટલે એમાં મે થી જ નાખો છો અને ધાણા અને મરચા બીજું શું નાખો છો?
હા બસ ઈજ એને પછી આપડણે લસણ નાખવું હોય તો નાખી શકીએ ને બસ બાકી બધા મસાલા છે તલ છે પછી ચટણી ને ધાણાજીરું ને બધું હ
અચ્છા એ એવું છે ને મારી ઉપર વાળી આંટી છે ને તે છે ને પાલક પણ નાખતી તો મેં એક વાર બનાવ્યું હતું મને બહુ નહિ ગમ્યું હતું
હા હા ઘણા ને ભાવે છે પાલક પણ પાલક નો ટેસ્ટ થોડુંક ચેન્જ થાય
હા એજ ને એજ ને ને પછી આ એક બીજી મેં રેસીપી જોઈ હતી એમાં શું છે ખબર આપણે જે મેથી ને આદુ મ રચાં લસણ જે નાખે છે ને તે
હા
આ એ કઢાઈમાં તેલ જરાક નાખીને સાતળે છે સાતરી જે નખ આખું ડ્રાય થઈ જાય ને પછી એ લોટમાં નાખે છે તો હું એ બનાવ્યા હતા થેપલા તો એટલા મસ્ત બન્યા હતા એટલા મસ્ત બાપરે મને મારી ફ્રેન્ડ જ છે એનું યુટ્યુબ ચેનલ છે તો છે ને ગુજરાતી રેસી પીશ બહુ નાખે જ છે એનું બધા વ્યુઝ પણ સારા આવે છે. તો એણે અ કર્યું હતું તો મે પછી એ પછી તો મે એવી રીતે જ કરું છું.
ઓકે બરાબર એટલે થોડુંક તેલમાં
સાંતડીને હા હા પછી લોટમાં નાખવાનું ને લોટમાં જરા બેસણ પણ નાખો છો તમે? ચના નો લોટ હા હું પણ નાખું છું. ને દહી નાખો છો?
હા હા હા થોડુંક દહીં બે ત્રણ ચમચી દહીં પડે એ ના થી સોફ્ટ
તમારે જેવું જ હું બનાવું પણ હવે આ રેસીપી જોઈ છે ને કે સાંતળીને નાખ વાનું પછીથી હું એ જ બનાવું છું મસ્ત બને છે તમે ટ્રાય કરી જોજો
હા હા તો ટ્રાય કરીશ હું તો શું કરું છું ડાયરેક્ટ ઓલું ખાંડડી લઈ અને એમાં ક્રશ કરીને પછી નાખું છું પણ આવી રીતે ન કર્યું ક્યારે તેલમાં નાખીને હા
હા હા તે કરી જોજો હું એને છે ને પેલું લિંક પણ મોકલું છું. ઇન્સ્ટાગ્રામ પે એને ફોલો પણ કરજો એ બરોડાની જ છે મારી ફ્રેન્ડ અહીં જ રહી છે મસ્કટમાં જ મસ્ત છે રેસીપીઝ એટલી મસ્ત મોકલે છે ને એકવાર એણે ઊંધિયું ન ઊંધિયુંની રેસી નાખી હતી એટલું ફટાફટ વાળી તો એમ તો બહુ ઝંઝટ લાગે મને ઊંધિયું બનાવવાનું પણ એની રેસીપી જોઈને મને બહુ સારું લાગ્યું ફટાફટ બની જાય
કે હા હા હા પણ તો ઊંધિયું બનાઉ છું ઘરે હ એટલે થોડી એમાં સબ્જી ને પછ હું તો કુકર માં બનાવું છું ઓલું બધા અ વેજીિટેબલ તરીને ને એવી રીતે નથી બનાવતી
હા હા અચ્છા આને પણ કુકદ કુકરમાં જ હતું એવું કઈ મેં તમને મો કલુ છુ દરરોજ બહુ મસ્ત રેસીપી નાખે છે.
હા હા હા હા તો હું જોઈ લઈશ એમાં કેમકે અત્યારે ઊંધીયાની છે ને અલગ અલગ ઘણી રેસીપી આવે છે ગ્રીન ઊંધિયો આવે પછી આપડા કાઠિયાવાડી ઊંધિયો આવે છે પછી રાજકોટ નું આવે
હા હા પેલું મુઠિયા મુઠિયા બનાવવાનો તો મને બહુ કંટાળો હોય એ બધું તો હું નહી બનાવ
હા હા એ મુઠિયા અમારે તો મુઠિયા તો મે જોએ ઈજ વધારે જોય છે વેજીિટેબલ છ હોય તો હાલે પણ મુઠિયા જોઈએ બધાને હા હ
એટલે મારાથી થાય તો હું કરું બાકી તો એમ મુઠ્યા વગર ચલાવી લેવુ
ચલાવ લે હા હા હા હું છે ને મુઠીયા ચણા લોટ નથી એમાં ઓલો જાડો લોટ આવે ને ઘઉ નો ભાખરી જેવો એ લોટ છે ને એઈ પછી એમાં થોડોક એક ચમચી ચણા લોટ અને પછી મેથી ધાણાભાજી ને ડ્રાય મસાલા બધા થોડુંક તેલ
અચ્છા
હા એક ચમચી તેલ જાજુ ને એક ચમચી જેટલું જ અને પછી થોડુંક આપણે નયું હોય ને મેસીમાન પાણી હોય એટલે આમ તો ગ્રાઉન્ડ બની જે નાના નાના ગોળ ગોળ પણ જો ન થાય ને તો થોડું પાણી નાખવાનું હ પછી ગોટી બનાવીને આપડે જયારે શાક માટે જે તેલ મૂકી ને એમાં જ હું તો તરી લઉં
હા હા બરાબર બરાબર
હા એટલે ઈઝી પડે અને તરવાનું પણ એવું નહી કઇ કે ફૂલ તરી લેવાનું થોડું કાચું પાકું તરો ને તો પણ ચાલે એટલે પછી આપડે જયારે કુકર માં બધી શાકભાજી નાખીએ ત્યારે ઉપર થી ગોટા પાછા મૂકી દેવાના અને બે કે ત્રણ સીટીમાં તો થઈ જાય.
હા હા બરાબર બરાબર મને તો આટલા બધા વાસણ નીકળે ને એટલે જરાક હું એક બે વસ્તુ સ્કીપ કરી દઉ
એજ તો છે અરે એમા ટાઈમ બહુ લાગે એમા તો બો ટાઈમ જાયે હ કેમ કે આ હા હા હા હા હુઈ પણ બનાવવું કેમ કે શિયાળામાં શાકભાજી બધી સરસ આવે ને તો ત્યારે સારું બને
હા હા એજ ને એજ ને
એ છ ને પછી હું પાપડી નથી નાખતી મને છે ને પાપડી ફોલતા જ નથી આવડતી બઉ
અહિયાં તો પે આપણે ત્યાં તો મોટી જ મળે છે એમ ને નાની તો ક્યાં કોઈ વાર જ મળે ને નાની તો
હા હા બો ઓછી ઓછી મળે છે હા હા એટલે હું પાપડી એવોઈડ કરું બાકી કે બીજી બધી સબ્જી જે બધી ભાવતી હોય ને એજ નાખો ને મારે છે ને અહિયા નીચે શોપ છે ને સાંભારની કીટ મળે છે તો હું ઈ લઈ આવું છું. એટલે એમાંથી જે સબજી મને યોગ્ય કહુ ને હું અમુક ઈ લોકોને હું ના પાડું. કે આ ભીંડા ને એવું મને ન આપતા તો એની બદલી પછી જોઈ આપી દે.
અચ્છા એવું છે હે એવું કરી આપે છે.
હા હા કરી આપ છે સંભાર ની કિટ લઈએ ને તો એમાં આપડે જે જોતી હોય ને સબ્જી રાખવાની અમુક આપડણે ન જોતી હોય તો કે આ ઓછી રાખવા વધારે રાખ.
અચ્છા એવું છે હા.
એટલે અમારે ત્યાં નીચે મળે છે એવી રીતે કઈ કીટ તો હું.
અચ્છા તો એક કીટ કેટલામાં મળે છે.
અ ફાઈવ હન્ડ્રેડમાં હા.
અચ્છા.
હા હા હા એટલે સારું પડે છે એમાં હા એટલે પછી બધી બધી સબજી આપડે ગોતવા જાય ને લઈએ ને તો અમુક હોય ને ન હોય તો ઈ વધારે આપણે મોંઘું પડી જાય એનાથી આ બેસ્ટ છે હા.
પામાથી પણ તે આ કીટ માંથી કેટલી વાર બનાવો છો પછી.
કીટમાંથી બે વખત બની જાય હા હા હા બે વખત આરામથી બની જાય હા. હ એમ કે બે બ જાજુ આવે છે એ લોકો ઘણું બધું આપે છે.
તમે ખમણ કેવી રીતે બનાવો છો ઘરે એટલે કરો છો કે પછી પેકેટ લઈને બનાવો છો.
ના હું છે ને હમણાં તો મને ચણાની એક દાળ ના ખમણ બહુ ભાવે છે વાટી દાળના.
અચ્છા.
હા હા તો વાટી દાળ ના ખમણ બહુ સરસ થાય છે ચણા ની દાળ સવારે પલાળી દઉં ને પછી બપોરેને અ દાળને પછી પલાળેલી હો ને બેને બે ત્રણ પાણી પાછી ધોઈ નાખે ની પલળી જાયને પછી અને પછી એમાં મ ધાણાભાજી ને આંદુ ભાવે તો નીત્યારે હું આંદુ નથી નાખતી મરચું ને ધાણા ભાજી નાખી ને પછી થોડું દહીં નાખવાનું.
હા હા બરાબર.
એકાદ વાટક નાની વાટકી હોય ને એટલું દહી નાખી દેવાનું સાથે અને પછી પાણી કાઢી લેવાનું અને દહી અને દાળને ક્રશ કરી નાખવાની મિક્ચર માં હા. અને પછી તમે એક એકદ કલાક એને રેવા દેવાની એધાને ક્રસ થઈ જાય ને પછી ને પછી તમે તરત એમાં ઈનો નાખીને કરી શકો ટુકડા.
અચ્છા બરાબર બરાબર હા અહિયાં તો બહારથી જ લાવે છે તો મારી ભાભીએ શું કર્યું ખબર પપ્પા ખમણ લયવા ને તો ઘરે એક ખમણમાંથી ખમણી બનાવી દીધી તો બહુ મસ્ત બની હતી
હા હા હા.
તમે એવું કરો છો. એટલે ખમણ બનાવીને એમાંથી ખમણી બનાવો છો બરાબર. એવું જ ને હા બરાબર તો મારે ખમણ ચુલી બરાબર શીખવું છે મારું બહુ સારું નહી બને છે હું પેકેટ હું બનાવ છું પણ એ સારું નહી કહેવાય ને એટલે બહારનું તો આ ચણા ચનાની દાળ બધું પલાળીને બધું કરીશ. જયારે બનાવવા બેસીશ ત્યારે તમને એક વાર ફરીથી પૂછી લઈશ.
હા હા તો રેસીપી પૂછી લેજ એક વાર વાટીદાર ના બના ઓલી ચણા ની દાળના બનાવજો એ બહુ મસ્ત બને છે એકદમ સોફ્ટ પણ થાય અને ભાવે બધાને.
હા બરાબર બરાબર મને છે ને ખમણી બહુ ભાવે છે તો આ ખમણ આવડી જાય ને તો પછી એમાંથી ખમણી બનાવી લઈશ
હા હા હા હા એજ ને એટલે આ એના જે વાત બનશે તમારે એકદમ
હા એજ ને કેમ કે હું પેકેટ લાઉ છુ તે તો પછી નાયલોન ખમણ છે એ એની ખમણી એટલી સારી નથી હોતી
હા હા હા નાઈલોન તો નથી એટલા ભાવતા આપડે ઓછા ભાવે
હા આપડો તો પેલું ટીપિકલ જે ગુજરાતી ખમણ તેજ મન તો ભાવે
હા હા એ વા જ બધું જે તમારે ખાલી આ કરશો ને એક વાર ચણા દાણ ના બહુ મસ્ત બનશે અને પાંચ
એટલે અ પેલું ચાસણી લખો છો કે પછી એમાં બાફમાં જ નાખો છો
ના એટલે હું થોડીક ખાંડ તો નાખુ છું ગ્રામ માં બેટરમાં જ આપડે હોય ને ખમણ નું એમાં જ ને પણ ઉપરથી પણ પછી જો આપડે વધારે ભાવતા હોય તો થોડુંક પાણી નાખીને કરી શકીએ કે હા એટલે આપડે વઘાર કરી લેને ડો રાય તલ એવું બધું નાખીને મરચા ને પછી એની ઉપર થોડુંક પાણી નાખીને થોડીક ખાંડ નાખી દેવાની એટલે જેવું સ્વીટ આપણે ભાવતું હોય એ પ્રમાણે
હા હા અહિયાં તો બહુ મસ્ત ખમણ લાવે છે પપ્પા મન તો એટલું ભાવે છે મન તો એટલું બરોડા નહી ભાવે જેટલું અહિયાં નું ભાવે છે
હા હા હા અરે બહ મસ્ત બને છે ખમળ હ અમારે પણ ત્યા તો બાર થી સરસ મળી જાય એટલે આપણે કોઈ ઘરે ન બનાવીએે.
હા બરાબર
ફરસાણ બધું મળે ને મારે તો ફરસાણ અહીંયા બનાવું જ પડે અઠવાડિયામાં એક વખત તો ગાંઠિયા બનાવવું ઘરે
હા અચ્છા
મશીન છે ને તેમાં બની જાય તીખા ગાઠિયા અને સેવ ને એવું બધું એટલે નાસ્તો અમારે જોઈજ એવુ બધું ફરસાણ લો તો એ બધું બનાવી લઉું પછી ફરસી પુરી છે
હા સારું છે. છોક આવું બધું તો છોકરાઓને પેલા ગમે.
હા અરે છોકરાઓને આવું બધું તો બહુ ભાવે. જેને તો હા હા તો ઓકે સારું ચાલો હા
તમને કરુ ફ્રી છો કે પછી પછીથી કરું કેવુ
એ છે ને હું જમવા બેસું છું અત્યારે.
હા હા હા હા કઈ નહી કઈ નહી આપણે વોટ્સઅપ પર વાત કરી લઈ શું કે કરવાનું છે. બરાબર
એ હા હા ઓકે ઓકે ચાલો ઓકે